હલો તમને મારો અવાજ આવે છે
હા હા આવે છે તમારો અવાજ મને મારો અવાજ તમને આવે છે
હા હા તમારો અવાજ પણ આપ છે મને કેમ છો મજામાં
હા મજામાં જ છે હમ હા બોલો શું કેતા હતા તમે અવાજ આવે
હા આવે છે તમારો અવાજ મે મેં તમારી પાસે એવું જવા માંગુ છું કે શું આ એજ્યુકેશન એ આપણા માટે કેટલું મહત્વનું વસ્તુ છે તમે જણ શકશો
તમારેમ ના કક્ષા બોલો એક વાર
હું એવું કેવું છું કે એજ્યુકેશન એ આપણા માટે કેટલું મહત્વનું છે તમે સમજ શકો છો
હા એજ્યુકેશન હાલમાંત તો હાલમાં તમે શું કરો છો
તમારા અવાજ કપાય છે.
હ શું કામ કરો છો.
હમ હું સ પ જેમકેું છું.
હમ આ તો જયારે તમે એજ્યુકેશન
તો તમારા માટે એજુકેશન તો માત્ર ને માત્ર તમે કેવા ધણ સુધી બને છો.
હું ટ્વેલ્થ
હા બાર પાસ કર્યું છે તમે બરાબર હા હવે તમે આજ અગ વિચાર્યું કે ભાઈ તમે અન્ય કામ કરી શકો છો. આ કાઢો પછી અન્ય ડિગ્રી પ્રાપ્ત કરીને હાયર એજુકેશન પાસે પણ જઈ શકો છો. અને પોતાનું આવક ઉભી થાય એવા પ્રયત્ન પણ કરી શકો છો. એ માટે તો તમે અગ એજ્યુકેશનમાં અગરની એજ્યુકેશન પૂરી પાડવા માટે. ઘણી બધી જે કોલેજ કોલેજે સ ને સ ગ્રાન્ટ આપી કોલેજીસ જેવી કે એમકે કોલેજ છે હ ઘણી બધી કોલેજીસ છે તમે કયા જિલ્લામાં બનો હાલમાં
ઉલટોવા ભરૂચ.
ભરૂચ, હા તો એની જે કોલેજીસ છે તેમાં એજ્યુકેશન પૂરું પાડવા માટે જે સરકારો સરકાર દ્વારા અચા છે તો શું લાગે તમને એ જે પૈસા છે તે સ્ટુડન્ટ પાસે આવે છે કે નથી આવતા.
હમ મને એ વિષ એટલું બધું જ્ઞાન નથી કારણ કે હું કોલેજ કર્યું નથી પરંતુ લોકો કહે છે કે
મલે છે એ વાત સાચી છે પર ટું જેટ કેટલું આવે છે એમાંથી હમ મેં કેમ છુ કે દસ થી વીસ ટકા જે પૈસા છે તે પૈસા ને બાકીના એસી નવ પર્સન્ટેજ જે પૈસા છે અરે દાન ચોરીને એના વિશે તો તમને ખબર જ છે આવે આજકાલ
ડાનચોરી એ શું આવે
પૈસાનો પૈસા લઈ લે છે આમ બ્લેક બ્લેકમાં પૈસા લે છે ને સ્ટુડન્ટ માટે જે પૈસા આવવાય તે લઈ લે એવા જે બાકીના જે પૈસા હોય છે એસી કે નેવું ટકા તેનીચે જાય હવે નીચેના જે ઓફિસર્સ હોય તે પન એવું જ કરે
એ પન પૈસા લઈ લે હાવે બચે કેટલું ચાલીસ કે પચાસ ટકા ચાલીસ કે પચાસ ટકા જે પૈસા આવે છે તે જ માત્ર સ્ટુડન્ટસને મલે છે. એ
આ વિશે તમુંના એટલું બધું જ્ઞાન છે તો તમે આપણે આ વિશે કઈ કરી શકીએ ખરા. આ વિશે અવાજ ઉઠાવી શકીએ ખરા.
આ જો તો મારી એટલી હિંમત થઈ નથી હજુ તો કઈ કરી નહી શકે કારણ કે એમાં આપડે પછી સીધા સરકાર સરકાર પર હા આંગળી ભી કરવી પડે કે ભાઈ તમે જે ઓફિસર છે તો કેતા કેમ નથી. હવે સીધું આપડે હોય છે અને જેના કારણે એ આપણને સજામાં પણ મુકાઈ શકે કે આ મારા વિશે ખોટું કહે છે એના માટે આપણી પાહે કઈ પ્રૂફ હોવું જુએ. પ્રૂફ જમા કરીએ ત્યારબાદ જ અદાલત અદાલતમાં તમે કારવાઈ કરી હકો છો કે ભઈ આ ઓફિસરે મારી જોડે આવું કર્યું છે, પૈસાની પૈસા લીધા છે અનેથી મારા એકાઉન્ટથી અને થોડાક જ પૈસા મોકલ્યા છે એજયુકેશન શન ના નામે હમણાં એજ્યુકેશન કરવા માટે એટલી જરૂરી છે કે અગર કે જેના જો એજ્યુકેશન ન હોય તો જેે કામ કરવા માંગે છે, કાંતો પોતાનું જીવન ગુજારવા કરે છે કે જીવન ગુજરાન પણ ઘણું મુસ્લન જો એ કામ ન કરતો હોય તો એ કામ કરવા મા ટે એજ્યુકેશન કરું હહ એજ્યુકેશન પ્રાપ્ત કરવું પડે. એજ્યુકેશન પ્રાપ્ત કર્યા પછી જ તો એ કહી શકે કે હું લાયકાત ધરાવું છું કે આ નોક કરી મેં કરી શકું છું. ઇન્ટરવ્યુ પાસ આઉટ કરીને પછી નીને નોકરી મલે છે.
હમ
એજ્યુકેશનની વાત કરી તો હા તમને ખબર હોય તો પુરાના જમાનામાં જે સ્ત્રીઓ હતી તે સ્ત્રીઓ ન માત્ર ઘરમાં જ રાખતા તા એમ ઘરની બાર નીકળવાનું નહીં, પછી રસોડામાં જ કામ કરવાનું ને જે પુરુષ કે ટેજ કરવાનું એ પ્રમાણે એ જે સ્ત્રીઓને કરવામાં આવતી હતી તે અભન રહેતી તી બરાબર પનતું બાબા સાહેબ આંબેડકર વિશે તમે જાનતા જ હશો કે
હા જાણું ને આપડા બંધારણના ઘરવૈયા
હમ હા તો એમને ઘના બન હમ તો એમને જે સ્ત્રીઓ માટે જે કામ કરીને ગયા લોકોને મને એવું જ લાગે કે એચ કચી સમુદાય છે એસટી એસસી હા જે બી કેટેગરી ધરાવટી એમના માટે જ કામ કર્યું છે કે ઓપ્શન પ્રાપ્ત કરે એના માટે એમને ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે મતલબમાં સ્કોલરશીપ પૂરી પાડવામાં આવે છે છોકરાઓને જેથી એ લોકો પોતાનું એજ્યુકેશન મેળવી શકે અગ જને કામ કરે અને પોતાનું જે પરિવાર હોય અને પેઢી ન કરી વધારે
હમ
બાબા સાહેબ આંબેડકરે કામ કર્યું એમ લોકોને એવું જ લાગે છે પરંતુ એ સિવાય પણ એમને ઘણું બધું કામ કર્યું હતું એમને જે બ્રાહ્મણની જે સ્ત્રીઓ હતી તેમના અધિકાર માટે પણ લડત લડી હતી તે જેથી એજ સ્ત્રીઓ છે તે પોતાનું હજીબ શન પ્રાપ્ત કરે ભગ તરમાં ઘરી વધે અનેને ત્યાર બાાદ અગાડી જઈને પુરુષો જે સ્થાયી બને અને પોતાનું જે પરિવાર હોય તે પરિવારને ભરણ પોષણ કરીશકે કર્યો હતો જેના કારણે અત્યારે જે અારની જે સ્ત્રીઓ છે છોકરીઓ છે તે એજ્યુકેશન પ્રાપ્ત કરે છે તમને ખબર જ હશે અમને
હમ એજુકેશન એ તો હાલ એ બહુ જ મોટું એ છે અગત્યનું છે કારણ કે કે એજ્યુકેશન વિના આપણને કશપ ગાડી રોજગારી પ્રઠ કરું મુશ્કેલ હોય છે હમણાં તો એ એજ્યુકેશન ઓકે જે લોકો ભણેલા ગયેલા છે એ એમને નોકરી મળવી સરળ છે પણ જે લોકો પાસે કઈ જ્ઞાન જ નથી કઈ ભણી જ નથી એ લોકોને નોકરી મળવાની તકો ઓછી છે પણ જે એ છે ભનેલા ઘળના સ્ત્રીઓને પણ હવે ખાસ બધી જગ્યા ઉપર નોકરી મળે મળી જાય છે જે ભનેલા ના હોય તે
હમ એ પણ ખરું પરંતુ જયારે હ વાત્ કરર્યા આપ કે જે લોકો ભનેલા ન હતાા તે ટાઈમ પર હ છે હમ તો જયારે ની જેમ બહ જ પહેલાના સમયમાં એવું હતું કે લોકો શું કરતા કે જે લોકો ભણેલા ગનેલા ન હતા એમની પાસેથી એ એમની પાસે. સંપતિ ઘણી હોય કારણ કે એમના પૂર્વજ છોડીને ગયા હોય. હવે અમુક માણસો ની અંદર લાલ પેદા થાય છે કે ભાઈ એમની જે સંપત્તિ છે એમાંથી અમુક ટકાનોો ભાગ હું લઈ લો કારાો પછી સંપત્તિને હથરાાવી લો તો એ કરે છેસો. કે એક કાગળ પર બધું લખી દે છે હ જે ભંટો ઘંટો સોરી ભંટો ઘંટો જે માણસ હોય તેને તો બધું ખબર પડે કાગળ પર વાંચ્યા વગર સહી કરવી ના ગો મારવો નહી કોઈંતુ. તે ટાઈમ પ જ છું મોસ્ટ જે પુરુષો આધી પટતી જનસંખ્યા ભન્યા વગર ની પા શિક્ષણય એ શિક્ષ ના અભાવે નહી ના જેવું કે કે વાય ભનેલાને ભ દસ્તાવેજ કરી દે છે કાધા પછી અંગુઠો મારી દે છે આ જેના કારણે એમની જે જમીન મિલકત હોય તે જો માણસ હઠવી લે હવે એના કારણે એનું બધું જ જટું ર છે જે વ એમના જે બાળકો હોય તે ભીખ માંગે છે છેલ્લે અમને હાલમાં એવું ઓછું થઇ ગયું છે હ.
હમ તમારો ખુબ ખુબ આભાર આ બધી માહિતી.
હમ્મ.